હલો કેમ છે? બરાબર છે મને.
કરવાનો.
હા. હું તો તને જ ફોન કરવાની હતી, પેલા તે તને નવા ઘર માટે ખૂબ ખૂબ અભિનંદન. કે તે તારા ફોટા જોયા ઘરના બઉ અદભુત છે.
આભાર, સાચું કહું તો હજી પણ વિશ્વાસ નહીં આવતો કે આ અમારું પોતાનું ઘર છે, છેલ્લા બે મહિના તો સામાન પેક કરવામાં અને, શિફ્ટિંગમાં જ નીકળી ગયા અને ખરેખર આ ઘર લેવા માટે અમે કેટલા, ઠેકાણા ફ ફરિયા જ હતા.
હા, મને યાદ છે, તું કેતી હતી કે મને તારે પૂર્વ દિશામાં મોટું, બારી વાળું ઘર જોઈએ છે. શું બધું આ ઘરમાં મળી ગયું છે?
હા એકદમ, ડ્રોઈંગ રૂમની બારી એટલી મોટી છે કે સવારનો આખો તડકો ઘરમાં આવે છે, અને હા રસોડું પણ ઘણું મોટું છે, મને રસોડા અ રસોઈ બનાવતી વખતે, ઘૂ ઘૂઘાટ મખણ નથી થતી અને જુના ઘરમાં પણ અહી, તો બહુ જ અ મોકળ સાકળ છે, તો બહુ જ બ સારું છે.
અને, ઇન્ટરનેસ ઇન્ટરયુનું શું? તે કલર અને ફર્નિચરનું કામ પૂરું કર કરાવી દીધું છે હજી કે બાકી છે?
લગભગ કામ પૂરું થઈ ગયું છે, મેં લિવિંગ રૂમમાં રોયલ બ્લુ અને સો ઓફ વ્હાઈટનું, કોમ્બિનેશન રાખ્યું છે અને ખબર છે ને તને, તેજ કલર ગમે છે મને. અને માસ્ટર બેડરૂમમાં, અમે થોડું લાકડાનું કામ કરાવ્યું છે જેથી થોડું હૂફાળો લુક લાગે.
અરે હા, બ્લુ કલર તો તારી પસંદગી છે ને? હંમેશા સરસ જ હોય છે, પણ પેલા ગાર્ડનનું શું થયું તું કેતી હતી કે તારે, બાલ્કનીમાં નાનો બગીચો બનાવવો છે.
હા એ તો મારું સૌથી પ્રિય કામ છે મેં બાલ્કની આર્ટિફિશિયલ ગ્રાસ નાખો અને અને ઘણા બધા ઇન્ડોર પ્લાન્ટસ મૂક્યા છે રાત્રે ત્યાં બેસીને ચા પીવાની જે મજા આવે છે ને એની વાત જ અલગ છે તું જયારે આવીશ ને ત્યારે આપણે ત્યાં જ બેસીને કલાકો સુધી વાત કરીશું
ચોક્કસ મને તો અત્યારથી જ આવવાનું મન થઈ ગયું છે પણ નવા નવા એરિયામાં સુવિધા કેવી છે માર્કેટ હોસ્પિટલ કે સ્કૂલ નજીક છે
એજ તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે બધું જ પાંચ દસ મિનિટના અંતરે છે અને સોસાયટીના લોકો પણ બહુ સારા છે ગઈ કાલે જ બાજુવાળા માસી આવ્યા હતા બહુ જ પ્રેમાળ છે નવા શહેરમાં કે નવા વિસ્તારમાં જયારે આવા સારા પડોશી મળે ને ત્યારે અડધું ટેન્શન ઓછું થઈ જાય છે
હા.. એ તો તે સાચું.. કીધું.. પાડોશી સારા હોય ને.. તો ઘર જેવું લાગે અને વસ્તુઓની ગોઠવણ થઈ ગઈ બધી... કબાટ ને બધું...
હજી થોડું બાકી છે તે જોયું હશે ને! ગમે તેટલું ગોઠવો પણ કઈક ને કંઈક તો રહી જ જાય છે. અત્યારે તો કિચનની ક્રોકરી ગોઠવી રહી છું. મેં નવા ઘર માટે.. સ્પેશિયલ ડિનર સેટ લીધો છે.
અરે વાહ! તો તો મારે જલ્દી આવું જ પડશે. તારા નવા સેટમાં જમવા માટે..
આવતા રવિવારે વાસ્ત.. પૂજન રાખી છે ત્યારે તારે આખો દિવસ અહી જ રેવાનું છે. કોઈ બહાના નહી ચાલે સવારે પૂજા અને સાંજે જમણવાર છે.
ચોક્કસ તો.. આવીશ. જ્યારે તારી મહેનત તારી મહેનત રંગ લાવી ને! પોતાનું ઘર બનાવવું એ.. દરેક નું સપનું હોય છે.. અને તે તો પૂરું કર્યું ખૂબ આનંદ થયો..
હા ઈશ્વરની કૃપા છે. ચાલ, હવે થોડા સામાન હજી બહાર પડ્યો છે ગોઠવી દઉં. રવિવારે મળીએ છે પણ ફોન પર વાત તો કરતા રહીશું જ
હા.. હા.. ચોક્કસ. ધ્યાન રાખજે. હજી તો મારે ઘણું પૂછવું છે.. તે પેલા કિચન માટે.. માટે ચીમની અને મોડ્યુલર ટ્રોલી વિશે વિચાર્યું અને ફિટિંગ.. થઇ ગયું છે બધું?
હા.. રસોડું તો આખું મેં મારી રીતે જ ડિઝાઇન કરાવ્યું છે. ગ્રે અને વ્હાઈટ સ્ટોન નાખ્યા છે મોડ્યુલર બાસ્કેટસ એટલા સરસ છે. હવે બધી જ વસ્તુઓ દેખાતી નથી બધું અંદર વ્યવસ્... િત ગોઠવાઈ જાય છે. અને હા, ચીમની પણ ઓટો કલિનિક વાળી નાખાવી છે‌ એટલે મારે સફાઈથી માથાકૂટ ઓછી રહે..
વાહ! સ્માર્ટ ચોઈસ. અને પેલા ડાઇનિંગ ટેબલ નું શું? તું કેહેતી હતી ને કે તારે જ જણા બેસીને તારે છ જણા બેસીને એવું મોટું લાકડાનું ટેબલ લેવું છે.
હા.. એ તો મેં ખાસ ઓર્ડર આપીને બનાવડાવ્યું છે. સાગના લાકડાનું છે. અને ઉપર ઇટાલિયન માર્બલ નાખ્યો છે તેની ઉપર જે ઝુમર લગાવ્યું છે ને એ રાત્રે ચાલુ કરીએ ને ત્યારે આખું ઘર મહેલ જેવું લાગે અને તને... ખબર છે આ બધું પસંદ કરવામાં મેં અને મમ્મી પપ્પા એ કેટલા રવિવાર બગાડ્યા છે.
મહેનત તો રંગ લાવે છે ને પણ જારે પરિણામ આવ્યું ને તો સરસ મળ્યું. ત્યારે બધી થાક ઉતરી જાય છે. અચ્છા, બાળકોના રૂમનું શું? તેમને નવું ઘર ગમ્યું?
અરે એ તો સૌથી વધુ ખુશ છે તેમને તો પોતાનો અલગ રૂમ મળી ગયો એટલે જાણે કે સ્વર્ગ મળી ગયું. મેં તેમના રૂમમાં એક આખી દિવાલ પર વર્લ્ડ મેપ વાળું વોલપેપર લગાવ્યું છે અને સ્ટીટી.. ટેબલ અને સ્ટડી ટેબલ અને બારીની બાજુમાં રાખ્યું છે જેથી તેમને કુદરતી પ્રકાશ મળે...
બહુ સરસ વિચાર છે.. અને તે પેલી પેન્ટિંગનું શું કર્યું? કે આપણે સાથે મળીને એક્સ એકિંગ બિશન માંથી એક્ઝબિશન માંથી લીધું હતું.
એ તો મેં મેઇન હોલ માં બરાબર સોફા પાણી પાછળ લગાવી છે. એની ઉપર સ અ સ્પાસલાઈટ મૂકી છે. એટલે કે, રૂમનું આકર્ષણ કેન્દ્ર બની ગઈ છે. જે કોઈ આવે છે, એ પહેલા એ જ પૂછે છે કે આ ક્યાંથી લીધી?
સાચું કહ્યું. તો, મને તારા ઘરના ફોટા જોઈએ ને એટલે શાંત અનુભવ થાય છે ત્યાં રૂબરૂ આવીશ ત્યારે તો શું થશે તે પડદા કેવા રાખ્યા છે. ડાર્ક કે લાઈટ કલર ના?
મેં અ લેયરિંગ કર્યું છે અંદર પ પાતળા નેટ ના સફેદ પળદા અને ઉપર જાડા મખમલ ના પળદા છે ઉનાળામાં તડકો રોકવા માટે એ બહુ કામ લાગે છે અને લુક પણ એકદમ પ્રીમિયમ આવે છે.
બઉુ સરસ અને સોસાયટીનું સિક્યુરિટ્રી અને પાર્કિંગ કેવું છે? જુના ઘરમાં તો પાર્કિંગ બહુ તકલીફ પડતી હતી એમાં.
હા અહીં તો બે ગાડીનું પર્સનલ પાર્કિંગ મળ્યું છે અને સોસાયટીમાં સી સી ટી વી કેમેરો અને ચોવીસ કલાક સિક્યોરિટી છે એટલે હવે મોડી રાત્રે આવવામાં પણ કોઈ ડર નથી લાગતો નીચે નાના પ્લે એરિયો પણ છે. જ્યાં બાળ કો સાંજે રમી શકે.
આ તો બધી સુખ સુવિધા વાળું ઘર મળી ગયું છે તને ખરેખર તારા માટે હું બહુ ખુશ છું નવા ઘરમાં નવી યાદો બનાવજે અને હંમેશા ખુશ રેજે.
આભાર તારી સાથે વાત કરીને મન હળવું થઈ ગયું રવિવાર વહેલી આવજે આપણે સાથે મળીને રસોઈ કરીશું અને બપોરે નિરાંતે બેસીને ગપ્પા મારીશું.
હા હા હું સવારે દસ વાગે ત્યાં પોહોંચી જઈશ. તારા મમ્મી પપ્પા ને મારા પ્રણામ કેજે.
હા અને તને ખબર છે આ ઘર સ સજાવામાં જે નાની નાની વસ્તુઓ પાછળ દોડવું પડ્યું છે ને એમાં મે મને હવે આખું શહેર મોઢું થઈ ગયું છે લાઈટ્સ લેવા માટે પેલા ચોકમાં જવું પડે અને ગય અ ગલીચા લેવા માટે છેક શેરી શહેરની બહાર.
હા ઘર બનાવું એ તો એક આખી પ્રોસેસ છે પણ તારા પતિનો સહકાર કેવો રહ્યો એમને આ બધું ગમ્યું કે બધું તારા પર જ છોડી દીધું હતું.
અરે એ તો કહેતા હતા કે તને જે ગમે એ ફાઈનલ પણ પણ જ્યારે બિલ આપવા માંડ્યા ત્યારે કેવા લાગ્યા કે થોડો હાથ ખેચીને લા અ ચાલજે પણ હવે જયારે આખું ઘર તૈયાર થઈ ગયું ને ત્યારે એ જ સૌથી વધુ ખુશ છે. સાંજે ઓફિસથી આવીને સીધા બાલ્કનીમાં બેસી જાય છે.
સાચી વાત છે ઘરનો થાક ઉતરી જાય છે. એવું વાતાવરણ હોય તો જ અને ઘર કેવાય અચ્છા તે રસોડામાં પેલી સ્માર્ટ ટ્રોલી નખાવી જે તે પેલા મેગેનીઝમમાં જોઈ હતી.
હા એ તો મેં ખાસ કરાવીને અ કરાવી છે મસાલાના ડબ્બા માટે અલગ ખાનું અને તેલ ઘી માટે અલગ પુ પુલ આઉટ ટ્રોલી રસોઈ બનાવતી વખતે હવે મારે આમ તેમ દોડવું નહી પડતું. બધું જ હા અ હાથ વગું હોય છે અને હા મેં ફ્રીજ પણ નવું લીધું છે ડબલ ડોર વાળું.
વાહ વાહ તારા નવા ઘરમાં ફ્ર્રીજ ના તો આઈસ્ક્રીમની પાર્ટી કરવી પડશે. પેલું જૂની વસ્તુઓનું શું કર્યું? ને તારી પાસે પેલું જૂનો લાકડાનો હિચકો હતો તે એને શું કર્યું?
એ હિંચકો તો અમારી શાન છે મેં એને પોલી ઈ પોલીસ કર કરવાની નવો જેવો બનાવી દીધો છે અને એને અમારી બીજા બાલ્કનીમાં મુક્યો છે સવારે છાપુ વાંચતી વખતે હિચકામાં બેસીને જે મજા આવે ને એ તો કોઈ એ સી રૂમમાં પણ નથી.
હા હ મને યાદ છે આપણે કોલેજમાં હતા ત્યારે પણ તેને હિચકાનો બહુ શોખ હતો ને અરે હા તે વાસ્તુ પૂજન દિસ સે તે જમવામાં શું વિચાર્યું છે. કય સ્પેશિયલ મેન્યુ છે.
આપણે શુદ્ધ ગુજરાતી થાળી જ રાખીશું પુરી શ્રીખંડ ઊંધિયું અને દાળ ભાત તને ખબર છે ને મારા મમ્મી ના હાથની રસોઈ બધાને કેટલી ભાવે છે તો પોતે જ દર અ દે દેખરેખ રાખવાના છે.
મને તો મોઢામાં પાણી આવી ગયું તારા મમ્મીના હાથનું શિખંડ તો લા જવાબ હોય છે પણ તારા નવા પડોશીઓ વિશે કંઈક કેહે છે તો લોકો સાથે ઓળખણ થઈ જાય.
હા ઉપરના માળે એક યંગ કપલ રહે છે તે સોફ્ટવેર એન્જિનિયરિંગનું કામ કરે છે અને સામેના ફ્લેટમાં એક નિવૃત શિક્ષક રહે છે ગઈકાલે જ હું એમને મળવા ગઈ હતી બહુ જ સંસ્કારી લોકો છે. અહીં શાંતિ બહુ છે કોઈ બહુ અવાજ કે ઘોઘાટ નથી કરતું.
એ તો બહુ સારું કેહેવાય આજના જમાનામાં શાંતિ મળવી મુશ્કેલ છે તે ઘરની પાછળ જે જગ્યા ત્યા શું કર્યું તે.
ત્યાં મેં નાની સરખી યુટિલિટી એરિયા બનાવી છે વોશિંગ મશીન અને વધારાનો સમાન ત્યાં જ રહે છે એટલે ઘરની અંદર ક્યાંય કચરો ન દેખાય બધું એકદમ ચોખ્ખું અને વ્યવસ્થિત લાગે.
હમ હમ. તારી ચોકસાઈ ને તો હું પેલા થી વખાણું છું તે બધું કેટલું સરસ પ્લાનિંગ કર્યું છે ખરેખર તે સાબિત કરી દીધું કે ઈચ્છાશક્તિ હોય તો મન ગમતું જ ઘર બનાવી શકાય ને.
હા તો હવે આપડે મળીએ તું રવિવાર ના વહેલી સવારે આવી જજે.
હા હા. ચોક્કસ.